હલો.
હા જય જય લક્ષ્મણણ બેેન જય શ્રી રામ જય શ્રી રા કેમ છો તમે?
એકદમ મજામાં તમે કેમ છો?
એકદમ આનંદ મંગલી ફર્સ્ટ ક્લાસ ભગવાનને આ આશીર્વાદથી.
વાહ-વાહ. સારું-સારું. કેમ છો તમે મજામાં. તમારા ફેમિલીમાં બધા કેમ છે?
ધા મન મજામાં આનંદમાંય જલસા તો ત્યાં બધા?
બસ અહિયાં પણ એકદમ બધા જ મજામાં. છે એકદમ મસ્ત છે.
મારો તમારથી એક એનો પ્રશ્ન હતો બેન હું પૂછી શકું છું?
હા-હા પૂછી શકો છો ચોક્કસ.
હા તો મને એ એનો પ્રશ્ન એ પૂછવું હતું તમારાથી કે એને તમે એને સમયના બારામાં શું કહો છો મતલબ તમે સમયની કિંમતના બમાં શું કહી હકો છો તમારા સમય તમા તમારા માટે સમય કેટલું કિંમતી છે એને
આચ્છા હા તો આપડે સમય પર એ કહી શકીએ ઘણું બધું કહી શકીએ સમય ઉપર તો આપડે જો જોવા જઈએ ને તો સમય વસ્તુ કેવી છે, કે કોઈ પણ સિચ્યુએશન્સ હોય બરાબર પણ સમય વસ્તુ એવી છે કે ખરાબ સમય હોય કે સારો સમય હોય, પણ એ સમય છે ટેમ્પરરી સમય છે એ સમય નીકળી જવાનો છે, એટલે સમય કોઈની રાહ જોતો નથી બરાબર અને જે બી સાપડો સમય આવે છે સમજી લોકે અત્યારે આપ પરી પરિસ્થિતિ એકદમ બરાબર છે બરોબર આપ પડે પુરા આપડુ વેલ સેટ છે બધું જ તો એ સારા સમયમાં આપડે ઘણું બધું એવું કદી શકીએ છીએ કે જે આપણને ભગવાન ફરી મોકો નથી આપતા અ જેમ કે જોવા જઈએ તો બરાબ બર આપડુ સિચ્યુએશન અત્યારે એકદમ સારી છે અને આપડી એવી પરિસ્થિતિ છે, કે આપડે દાન કરી શકીએ છે, કોઈ ગરીબ ગરબાને જમાડી શકીએ છીએ કે પછી આપડે અ હમણાં તમે જોયું હોય છે કે અ જે પરસોત્તમ મહિનો હતો બરાબ બર આપડે કીધું હા અત અધિક માસ જેને આપડે કહીએ તો હમણાં જે પરસોત્તમ મહિનો ગયો બરાબર તો એ મય. નું સેલા માટે રાખવામાં આવી છે કે જે લોકો છે ને એ બાર મહિના ભગવાનને નામ નથી લઈ શક તા કે એક્સ વાય ઝેડ એના રૂઝ તન થી એ ભગવાનની પૂજા આરતી નથી કરી શકતા તો એના માટે એક એસ્ટ્રા પરસોત્તમ મહિનો રા. કે જે આખા મહિનામાં તમે જેટલું પણ દાન પૂર્ણ કરો પૂજા આરતી કરો તો એ બધું તમારા બાર મહિનાનું ફળ તમને એક મહિનામાં મળી જાય છે તો એના માટે પરસોત્તમ માસ રાખવામાં આવે છે બરાબર.
હમ હમ.
હા તો એમાં જે આપડા કેવાય ને મોટા મોટા સાધુ સંતો છે એ લોકોનું કેહેવાનું એમ છે કે પરષોત્તમ મહિનામાં તમારાથી બંને એટલું તમે દાન કરો નિયાનીને જમાડો કે પછી કોઈ ગરીબ છે. એ તમે દાન કરો પછી કોઈ જરૂરિયાતમંદ લોકો છે બરાબર કે જેની પાસે પૂરતું ઓઢવાનું પહેરવાનું ખાવાનું નથી એ લોકોને તમે આપો તો ઈ તમે જે દાન આપશો ને એ લોકોને ઈ તમને ડબલ ઘણો આશીર્વાદ મળશે અને એ તમારા પુણ્યના ખાતામાં લખાશે એટલે એના માટે તમારો પરસોત્તમ મહિનો રા ખવામાં આયો છે બરાબર એટલે કે કેવા નો મિનિંગ ઈજ છે કે તમે સમય પર જો તમે સમજી ગયા ને કે આ વસ્તુ કરવી જરૂરી છે અને તમે જો કરો છો તો એ તમારા માટે એકદમ અ કેવાય ને બહુ સરસ પ્લાનિંગ છે એમ તો બીજું આપડે કહી શકીએ એના ઉપર કે સમજી લો કે અત્યારે આપડુ સારો સમય છે બરાબર પણ આપડે એ સમયને એકદમ કેવાયને વેડફી નાખીએ છીએ અને જ્યાં એ વસ્તુ આપણને કરવાની છે પ્રોપર એ આપડે કરી શકતા નથી અને સમયને આપડે જેમ તેમ વાપરી નાખીએ છીએ. બટ એ સમયમાં તમને થોડી સેવિંગ્સ કરવાની હોય કે પછી આપડે જોઈએ કે તમારું આગળનું ફ્યુચર શું છે બરાબર તો એના માટે તમે અત્યારથી પ્લાનિંગ કરશો ને આગળથી એ જ તમારા માટે એકદમ સારું પગથિયું છે પછી અત્યારે આપણી પાસે સારા એવા પૈસા છે બધું છે માલ ગાડી છે બંગલા છે બટ અત્યારે આપણે એને એક મજાક સમજીને આપણે એને માટે મતલબ કેહેવાય ને રમત કરીને બધું જ વેળફી નાખીએ છીએ બટ આપણે એ સમજવું જરૂરી છે કે અત્યારથી જો આપણે થોડું થોડું સેવિંગ્સ કરશું તો આ આગળ જઈને આપણા બાળકો છે એ લોકો માટે બી આપણે થોડું સેવિંગ્સ કરશું તો એ લોકોને કઈ તકલીફ ના આવે આગળ બરોબર અત્યારે આપણી પાસે બધું સારું છે આપણે અત્યારે મોજ મસ્તીમાં બધું કાઢી નાખીએ છીએ તો કેવાય ને એક સમય હોય તમારી પાસે જો એ સમય તમે ચૂકી ગયા ને તો તમારું કેહેવાય ને બધું જ આમ વેડફાઈ જાય છે તે સમયને તમે સમજી ગયા નથી તો તમારા માટે સારું કોઈ જ નથી થી એટલે કેવાય સમય ટેમ્પરરી છે બટ એને સમજવું ખૂબ જરૂરી છે એમ હા તો તમારા વિશે શું છે સમય વિશે મહત્વ
હું એજ માનું છું અને તમારા તમારા વિચાર થી હું સો ટકા સહમત છું અને તમે જેમ કીધું ને કે સમય ટેમ્પરરી છે અને ભગવદ્ ગીતામાં પણ એજ લખેલું છે કે એ આ સમયે સમયને જલ્દી નીકળી જશે કેમ જેમ સુયોદય અને સૂર્યાસ્ આપણને ઇજ એ જ શીખવે છે કે કઈ પણ બી એને કઈ પણી પરમન નથી તમે સમયની એમ કિંમત કરતા શીખી જાવાનું અને સ અને એને સમય સાથેને તમે એને ચાલો અને જો સમય તમે ઓળખી ગયોને એ સમયથી સમય સાથે તમે પગ મિલાવીને એને ચાલે ને તો તમે એને કહીને તમારો એના ધાર્યું કામને એકદમ સમયસરને તમારું પૂરું થતું રહેશે અને એક ઉદાહરણ તરીકે હું તમને વાત ક‌ઉ તો એક મેં વોટસઅપમાં વિડીયો જોવયોતુ તો એના એમાં એને શું હતું કે એક બે નોકરી કરતા કોરોના ટાઈમ માં એન નોકરીને હાલી ગ‌ઈ ત્યાં અને પછી એમને બે ત્રણ બેંકમાંથી લોન કર્જ ઉપાડ્યા હતા ને પછી એને કર્જ ભરી નાખ્યા કેમકે શું એમને નોકરી હાલી ગઈ તી તો બેંકો અ બેંકો વાળાને ફોન ઉપર ફોન કરતા હતા કેને ક્યારે તમે તમારા હપતા ભરશો ક્યારે ભરશો તો પછી એક દિવસ એને એ છોકરી ને ખો ખોટી આદતે એને રવાડે ચડી ગઈ ને સિગરેટ પીવા લાગીને બીજાર લાગી કે હવે આગળ શું કર્યું હત પછી એને છેલ્લો કઈ રસ્તો ના મળે તો પછી છેલ્લી બાકી એની ફાંસો ખાવા ગી પછી એટલીક વારમાં એને કોઈ કુરિયર બોય અ આવી ગયો હતોને એના દરવાજા પર પછી એને એને માંગ્યું કે બેન એક ગ્લાસ પાણી મળશે તો કીધું કે એને મળશે ને ચોક્કસ તો એ પાણી લેવા અંદર કિચનમાં ગઈ થઈ જને એને જોયું કે રૂમમાં એને ફંધોને રસીને દેખાય રહી એ પણ ફાંસો ખાવા માટે રયર ભાઈએ સાહેબ પૂછ્યું કે બેન આ શું કરો છો તમે કીધું કે તમને એનાથી શું તો એને કીધું કે બેન એક વાર તકલીફને કઈને તો જોુ ને ક શદ હુંને તમારો રસ્તો શોધી આપકું કે તમે શું કર્યું કે પછી બે મેડમ રોવા લાગી ઓ ભાઈ એ પૂછ્યું કે શું થયું બેને કું ને કીધું કે કઈ ન આવી રીતે કોરોના ટાઈમ નોકરી લાગી હતી પછ મે બે પણ એને બેંકો માંથી કરજ ઉપડ્યા હતા આગળ ભણવા માટેછ એને મારી નોકરી કે ભાઈ બલા લોન ભરી નથી શકતી તો પછી એને ઈ કુરિયર ભાઈ એ કીધું કે તમે તમારા પપ્પા ઘરે પપ્પા થી વાત કરીજો ને પપ્પા એને ક્યાં મોઢું થી જોઉ જે મોઢે થી અ જે જે ઉંમરમાં હું એના કેઉ ને એમાં લાકડી ના જીવન લાકડી જીવનની લાકડી બનાવી બની હકું ઇજ ઉંમરમાં હ એને બોઝ‌ એના ઉપર બોઝ બનુરી તો ભાઈ એ કીધું કે એને તો એ કીધું તમે બહુ જ ઈ સુકમ માં માનવા કે તમે એના ઉપર બોઝ છો તો એને એ એમ તમે એને ખુલ્લી મનથી વાત કર ને તમે એને પપ્પા ને પપ્પા ને ને એક મિત્ર ની તરીકે વાત કરો તો એ પાછ જઈને એને પપ્પા મને ફોન કરી ને બધી હકીકત કહી દીધી પપ્પા એ કીધું કે જે થયું એ થયું હવેથી હું ત બધ લોન ને બધું ભરી નાખીશ તો એેને એ ફોન પછીને મેડમ એ બ બોલા થેન્ક યુ કીધું પેને એ ભાઈને પ ભગવત ગીતા આપી ભગવદ ગીતામાંને એને એમ કીધું કે એને ક પણ ક પરમનન્ટ સમય પણ જલ્દી નિકળી જશે ખરાબ સમય આવ્યો ને તો એના એમ જ આપણે બેન એમ જ માનવું જોઈએ કે આ ઈશ્વરેને મોકલેલો છે અને ઈશ્વરે આપને એને એના માટે મોકલો છે કે એને ઈશ્વર આ આના કરતા આપને બહુ વધુ અને સારું આપનાર છે એટલા માટેના ખરાબ સમયમાં અને પણ કઈ પણ સ્થાય નથી
હા સાચી વાત છે ભાઈ એકદમ તમારી જો એ વખતે બેન હાર માની ગયા હોત ને તો એને જિંદગી નું છેલ્લું કેવાયને છેલ્લો શ્વાસ હતો બટ એક કુરિયર વાળા ભાઈ એનો કેવાય ને દેવદૂત બનીને આવ્યા કે જેને બી જો જન્મ આપ્યો એક કોઈ આમ મુશ્કેલ સમયમાં સાથ આપે છે સમય ની કિંમત એને જ કેવાય છે એમ બરાબર ને.
હમ્મ અને આ આજને સમય ન એને કિંમતનેમ આપણા એને ઓ રિસ્તેદાર આપડા એના કઈ ને ને આપણા સંબંધમાં પણ એને બહુ કામ આવે ને સમયસર આપણે એની કિંમત કરવી જોઈએ જો એને સમય ચૂકી ગયો ને તો આપણે એને સંબંધ બગડે અટલે પછી સમાજમાં આપણું નામે ખરાબ થાય બધું થાયને એક્સ વાય ઝેડ અને કઈને આપડા ને વસ્તુ ના હોય અને વસ્તુ ગયા હોય પછી જ આપણે એની કિંમત કરીએ છીએ જો આપડે એવું કારણે એ જયારે વસ્તુ હોય ને માણસ હોય કે સંબંધ હોય સમાજ સમાજ હોય કે તો અગર આપ કિંમત કરતા કિંમત કરતા થઈ ને તો ઘણા બધા એના સંબંધો એના તૂટવાથી બચી જાય અને પછી એને કને માનસ માણસ પ્રતે એને પ્રેમને જાગવા માંડી આપણે સમાજમાં એક સારા કાર્ય કરી ને આપડે સારો ઉધા
હા સાચી વાત છે. ચલો તો આપડે ફરી મળીએે ઓકે. બાય.
બાય.